હલો.
હલો.
હા તો હું તમને ખાટુ શ્યામ મના. દર્શન કરી અ દર્શન કરવા ગઈ હતી તો તેના વિશે કહેવા માંગુ છું. તો હા ખાટુ શ્યામ ના દર્શન કરીને તો મારું મન એકદમ. ફુલ્લી થઈ ગયું મંદિરનો મહહોલ કેટલો ભક્તિમય છે ને પણ તને ખબર છે આ. મંદિરના ઈતિહાસ વિશે પૂરી માહિતી નથી તું મને કહીશ કે આ શ્યામ બાબા કોણ છે.
હા ચોક્કસ ખાટુ શ્યામ જી નો ઈતિહાસ આપણી પૌ પૌરાણિક કથા મહાભારત સાથે જોડાયેલો છે. મહાભારત ના ભીમના દીકરા ધટોજગ અને તેમના. મિત્ર એટલે કે જીન ગોત્ર. દરેક એજ આપણા ખાટું શામજી છે. તેઓ ના નપણથી જ બહુ મહાન યોદ્ધા હતા.
અરે વાહ તો ભીમના પૌત્ર બર્બરીક અહીં શ્યામ બાબા તરીકે કેવી રીતે. પૂજાય છે તેમની પાસે એવી તે કઈ ખાસ શક્તિઓ હતી.
વધલે રીતે નાનપણમા ભગવાન. ઘર તપસ્યા કરીને ત્રણ એવા અધ દાન મેળવ્યા હતા. જેનાથી તેઓ આખી સૃષ્ટિને એક પળમાં. જીતી શકતા હતા પણ જયારે મહાભારત નૉ યુદ્ધ શરૂુ થયું. ત્યારે તેમને તેમની માતા. અહીલાવતીને વચન આપ્યું. હતું કે તેઓ યુદ્ધ જોવા જશે. અને જે પણક્ષ ફાય તો હશે તેની તરખી રા. એટલે જ આજે પણ ભક્તો તેમને ભારેતા સહારા કહે છે.
પણ. બેન જો તેઓ હારતા પક્ષ તરફથી લડે તો. તો યુદ્ધ ક્યારેય પૂરું ના થાય. કારણ કે એક પક્ષ હારે એટલે બરબરી ત્યાં જાય પછી બીજો પક્ષ. હારવા માંડે એટલે ત્યાં જ. જય ભગવાન શ્રી કૃષ્ણ એ આ કેવી રીતે સંભાળ્યું હશે.
મારી વાત એકદમ સાચું તો તો એટલે ભગવાન શ્રી કૃષ્ણએ બ્રાહ્મણ નું રૂપ લીધું અને બર્બરીક પાછ ગયા તેમણે બર્બરીકની શક્તિથી શક્તિની પરીક્ષા લેવા માટે કહ્યું કે જો તું ખરેખર શક્તિશાળી હોય. તો આ પીપડાના છાલના બધા પાંદડા ને એક જ બાંખી વિંદી બતાવ. ફરવરી કે આખો બંધ કરીને બાણ શોધ્યું. શ્રી કૃષ્ણ એ ચાલાકી થી એક પાંદડુ કપ પોતાના પગ નીચે દબાવી દીધું હતું. બાણ બધા કંદ વિંધીને શ્રી કૃષ્ણ ના. પગ પાશે આવીને ઊભું રહી ગયું.
ઓ બાપરે એટલે બર્બરકનું બાણ પગ નીચે છૂ પાવેલું પાંદડું પણ વીંધવા તૈયાર હતું પછી તો શું થયું.
હા જોઈને શ્રી કૃષ્ણ સમજી ગયા કે. આ યોધ્ધા ને યુદ્ધમાં રોકવો જ પડશે તેમણે બ્રહ્મણ તરીકે ભૈબરેક પાસે દાનમાં તેમનો મસ્તક માંગી લીધું. સરબરી પણ સમજી ગયા કે આ કોઈ સામાન્ય બ્રાહ્મણ નથી તેમણે શ્રી કૃષ્ણને પોતાનું અશ્લી રૂપ બતાવવા વિનંતી કરી. શ્રી કૃષ્ણ એ દર્શન આપ્યા એટલે બરબરી કે હસ્ત મુખે પોતાની તલવારથી. પોતાનું જ મસ્તક કાપીને દાનમાં આપી દીધું હતું. તેને શિષ કે દાનવીર પણ કહેવાય છે.
કેટલો મોટો અને અદભુત ત્યાગ. આ સાંભળીને જ મારા રોવાટા ઉભા થઈ ગયા. પોતાના મસ્તક નું દાન આપતા પહેલા બરબરી કે કોઈ ઈચ્છા નોતી દર્શાવી.
કરતી હતી કે તેમને મહાભારતનું આખું બુક જોયુ છે. એટલે શ્રી કૃષ્ણ એ તેમના મસ્તકને અમૃત શુદ્ધ ને એક ટેકરી પર મૂકી દીધું. ત્યાંથી બરોબર કે આખું યુદ્ધ જોયું યુદ્ધ પૂરું થયા પછી. જયારે પાંડવો સુઘી નું સ્ટે લેવા અંદરો અંદર રતા હતા. ત્યારે બર્બરીક ના મસ્તકે સાક્ષી આપી કે આ યુદ્ધ માત્ર. શ્રી કૃષ્ણની નિમતી અને તેમના સ્વદર્શન ચક્ર ના કારણે જીતાયું છે.
સાચે જ બરબરીક જેટલો મોટો ભક્ત અને દાનવીર કોઈ નથી. પણ શ્રી કૃષ્ણ એ તેમને શ્યામ નામ કેવી રીતે આપ્યું.
શ્રી કૃષ્ણ એ તેમને હ પરમ સાગથી એટલા પ્રસન્ન થયા કે તેમને આપ્યું ન કળિયુગ માં તું મારા જ નામ શ્યામ તરીકે પૂજાઈશ. જે ભક્ત જે પણ ભક્ત હારેલો દુઃખી કે પરેશાન તારા શરણ માં આવશે. તો તેનું કલ્યાણ કરીશ રાજસ્થાનના શીકર જિલ્લા જિલ્લાના. સાતુ ગામમાં એક ફંડ માંથી. તેમનું મસ્તક પ્રગટ થયું એ એટલે તેવો ખાતુશમ તરીકે ઓળખાયા.
વા તે બહુ સરસ રીતે આખી કથા કહી આજે આ પવિત્ર ભૂમિ પર આવીને અને આ ઇતિહાસ જાણીને ધન્ય થઈ ગઈ બોલો જય શ્રી શ્યામ.
એ શું શ્યાન આપણી યાત્રા સફળ કરે.
વાહ. તે બહુ સરસ રીતે મહાભારત કાળની કથા કહી પણ મને એ વાતની જિજ્ઞાસા છે કે યુદ્ધ પછી બર્બરીક નું એ પવિત્ર મસ્તક કળિયુગમાં ખા તું ગામમાં કેવી રીતે પ્રગટ થયું અને અહી આ શ્યામ કુંડ નું શું મહત્વ છે?
હ તો વરપ કર છે અને પાછળ પણ એક અદભુત અને ચમત્કારી કથા છે. મહાભારતને યુદ્ધ પૂરું થયા પછી. ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદથી, એ મસ્તક ગામનુ. ભરતીમાં સમાઈ ગયો હતો. કર પછી પડ્યું નથી ત્યાં એક અજીબો ગરીબ ઘટના ઘટી.
કેવી ઘટના કઈ ચમકદાર થયો?
હા એવું કહેવાય છે કે, ખાતે ગામમાં એક ગાય હતી.
જે ગાય જ્યારે પણ ચરવા માટે એક ચોક્કસ જગ્યા કરી જતી. ત્યારે તેના આચળ માંથી દૂધની ધારાઓ આપોઆપ વહેવા લાગતી હતી. ગાય ના માલિક ને પહેલા તો નવાય લાગી કે, ગાય ઘરે દૂધ નથી આપતી પણ ત્યાં જઈને આપોઆપ દૂધ કેવું વહી જાય છે.
અરે વાહ તો તો ગામના લોકો પણ આ જોઈને આશ્ચર્ય તક ચકીત થઇ ગયા હશે ને?
એ તને અત્યારે જોઈના રાજા અને રાહ કોઈ નક્કી કર્યું. કે આ જગ્યા પર પેન્ટ દેવી શક્તિ છે. તેથી તેમણે એ જગ્યા સાવચેતી પૂર્વક ખોદકામ શરૂ કરાવ્યું, જેવું ખોદકામ કર્યું. તેમાંથી શ્યામ બાબા એટલે કે. ગરભરીત નું એ પવિત્ર મસ્તક પ્રગટ થયું.
ઓહ એટલે ગાય ના દૂધ ના અભિષેક વાળી જગ્યા એથી જ બાબાનું મસ્તક મસ્તક મળ્યું, પછી તે મસ્તક નું શું કરવામાં આવ્યું?
એ મસ્તક ની શરૂઆત એક ગ્રામીણ ની સૂચવામાં આવ્યું. જે તેની રોજ પૂજા અર્ચના કરતા હતા. બાદમાં ખાતુંના રાજા. રૂપસિંહ ચૌહાણની સપનામાં બાબા એ દર્શન દીધા. અને આ જગ્યા એ મંદિર બનાવવાનો આદેશ આપ્યો. કારધક સુદ અગયારસ નો દિવસ એ મસ્તકની મંદિર માં સ્થાપના કરવામાં આવી. જેને આપણે આજે બાબા ના જન્મ દિવસ તરીકે ઉજવીએ છીએ.
આ તો બહુ રોમાંચક કથા છે અને જે પેલો શ્યામ કુંજ છે. તેની શું વાતો છે?
ખોદકામ દરમિયાન બાાબા આવે તે જગ્યામ ઓળખાય છે, આ કોઈ સામાન્ય કુંડ નથી એવું માનવામાં આવે છે કે આ કુંડના પવિત્ર જોળ ને સ્નાન કરવાથી. માણસ ના તમામ પાકો જોવાઈ જાય છે. અને ગમે તેવા અસાધ્ય રોગો પણ મટી જાય છે.
એટલે જ મેં જોયું કે બધા ભક્તો મંદિરમાં દર્શન કરતા પહેલા. આ શ્યામ કુંડમાં ડુબકી લગાવે છે. અથવા તેના જળના છાટા પોતાના શરીર પર પણ નાખે છે.
હા રામકોળ ન જળ અત્યંત પવિત્ર મનાય છે. અહીં પુરુષો અને મહિલાઓ માટે સ્નાન કરવાના અલગ અલગ કુંડ બનેલા છે. તેવી માન્યતા છે કે ખાટુ શ્યામજી ના દર્શન ત્યારે જ પૂરા ગણાય જ્યારે તમે શ્યામ કુંડની મુલાકાત લો.
સાચચી જ. ગાય વાળી કથા અને શ્યામકુદ નો આ ઇતિહાસ જાણીને. શ્યામ બાબા પ્રત્યે મારો આદર અને ભક્તિ હજુ વધી ગઈ છે. ચાલ આપણે પણ શ્યામકુંડ ના જળની આચમ કરીએ, અને બાબાના જયકારા લગાવીએ.
રે પા સહારા કી જાય હાટુ નરેશ કી જય.
હા જય શ્રી શ્યામ. અને હા આપણે શ્યામકુળ ના પવિત્ર જળની આચમ તો કરી લીધું પણ મેં રસ્તામાં જોયું કે હજારો ભક્તો હાથમાં. કેસરી લાલ અને પીળા રંગના મોટા મોટા ધ્વજ લઈને નાચતા કૂદતા. પગપાળા આવી રહ્યા છે આ ધ્વજને તેઓ શું કહે છે અને આ કઈ યાદ ત્રા છે.
નિશાન યાત્રા કહેવાય છે એમ અને આ ખાટુ શ્યામજીની પૂજાની સૌથી પવિત્ર. અને મહત્વની પરંપરા છે. આ જે ધ્વજ ભક્તોના હાથમાં છે તેને નિશાન કહેવામાં આવે છે. આ નિશાન એ શ્યામ બાબા ના વિજય ત્યાગ અને ધર્મ ન પ્રતીક છે.
અચ્છા તો આ નિશાન લઈને ભક્તો ક્યાંથી ચાલવાનું શરૂ કરે છે. અને આ ધ્વજ પર શું લાગે લખેલું કે દોરેલું હોય છે.
મોટા ભાગના ભક્તો રીમ જીમ ઘા રાતું ધામ. સુધીની લગભગ સત્તર થી અઢાર કિલોમીટર ની યાત્રા પગપાળાક આપે છે. આ ધ્વજ પર શ્યામ બાબા નો ફોટો કૃષ્ણ ભગવાન નું ચિત્ર નાિયેર કે મોર. પક સમજાવેલા હોય છે. ફત તો આખી યાત્રા પેટે સરળકી ને પણ પૂરી કરે છે.